હા કેમ છો મેમ
બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં મેમ
શૌચાલય આજકાલ
કઈ નઈ મેમ હમણા એક્ઝામ ને એવું બધું પત્યું હ છે
અચ્છા બરાબર બપોરનોો ટાઈમ છે તો જમી લીધું
જમીલી તોું
અચ્છા બરાબર શું જમ આજે
આજે છોલેપુરી બનાવ્યા હતા
હા
અને ભાત
બરાબર પછી છાસ પાપડ
હ હા મેમ છા નને પાપ
અચ્છા અને રસ
હા
રસ ની તો સીઝન ચાલતી હશે ને હજી
હા હા મેમ છે હ જ
અચ્છા કેરી ચાલે હા બસ અમે પણ જમી લીધું પરવારીને બેઠા
હા મેમ
બરાબર બરાબર સારું સારું તમે છે અત્યારે ટ્વેલ્થ ની એક્ઝામ આપ પને
હા મેમ
કોલેજ ના એડમિશન નું ચાલતું હશે ને કામકાજ
ચાલે છે હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે ને
અચ્છા હા હા ઓનલાઈન રજિસ્ટર કરાવવાનું પછી એનું કાઉન્સેલિંગ ચાલતું હોય એવું જ છે ને કઈ બરાબર બરાબર સારું સારું તો તમારે એન્જિનિયરિંગ કરવું છે ને હા બરાબર તો એ એન્જિનિયરિંગમાં કઈ કઈ બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ છે તમને
મને મેમ એરોસ્પેસમાં મેકેનિકલ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન
બરાબર સારું સારું તો તમારા તો પહેલા થી જ ઇન્ટરેસ્ટ એવા જ છે નાનપણથી મેં તમને જોયા છે કે તમને આ રીતનું અ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એ બધામાં ઘણો ઇન્ટરેસ્ટ હોય છે ને.
હા મેમ.
હા બરાબર બરાબર. સારું સારું તો બસ હવે એડમિશન નું હ તો રાઉન્ડ ચાલુ થાય થઈ ગયા હશે ને.
હા મેમ એ જોસામાં મે કર્યું હતું તો એનામાં એક રાઉન્ડ થઈ ગયો છે એનો.
પીસી નો પણ લગભગ એક રાઉન્ડ થઈ ગયો છે ને.
હા મેમ એ સી પી સી નું ભી થઇ ગયું છે.
બરાબર પછી તમે પેલું આઈ આઈ એસ ટી માં ભર્યું છે.
હા મેમ એનું પણ બે બે ત્રણ રાઉન્ડ થઈ ગયા છે.
અચ્છા બરાબર બરાબર સારું સારું તો હવે તો તમારે હોસ્ટેલ જવાની તૈયારી કરવી પડશે. ને.
હા મેમ એ જુલાઈ એન્ડમાં કરવી પડશે.
હા. હા બરાબર તો સારું ઘરેની લાઈફ પણ જીવી લીધી અને હવે હોસ્ટેલ લાઈફ ન વો એક અનુભવ લેવા મળશે તમને.
હા મેમ એ ચાર વરષ ત્યાં હોસ્ટેલમાં રહેવાનું હશે.
બરાબર છે અને હોસ્ટેલમાં તો હવે કેવું છે કે પોતાની રીતે બધું ઘણું બધું કામકાજ પણ શીખી લેવું પડે પોતે જવાબદારી વાળું એટલે જું પડે.
હા મેમ.
હા બરાબર ઘરે તો કેવું હોય કે મમ્મી હોય એટલે બધું કરી જેતા હોય.
હા હા મેમ બધું કામ મમી મોસ્ટલી થઈ કરી દેતા હોય.
બરાબર છે ઓકે ઓકે સારું.
હલો.
હલો.
હા હા આવે છે અવાજમાં મેમ.
હા આવે છે આવે છે.
હા બોલો શું પૂછતા હતા. હલો. હલો.